હાલો કેમ છો. કેમ છો.
હા કે છો.
સાચા.
અરે.
જમી લીધું.
હા જમી લીધું તમે લોકોએ જમી લીધું. તમે શું જ હા તમે શું બનાયવું.
વી ચટણી.
એને ઘેરે કંઈક ચાલુ છે કૂલર જેવું જે બોવ અવાજ આવે.
કુલર ચાલુ હોય તો બંધ કરી દો હાલ. હાલો બંધ કરી દીધું બોલો.
હા. જમી લી.
કૂલર ચાલુ હતું ને. એલે પંખો ચાલુ હતો.
જમી લિઘુ
હા ઓ જમીને જો હો હુંતા.
હાલ
હા હાલો જમીલધું હો. હ જમીને હુતા.
હા અમે તો જમી નજી
શું કરોસ
પો ક
હા થઈ ગયું કામ.
હવે હા
હા
તમારે થઈ ગું
હા હો જમીન હમણાં નવરા થયા બધી કામ કર્યું.
હા
આ પછી ઉતા
છોકરા સુઈ ગયા કે જાગે હા
છોકરા છોકરા બધે દેલ દેલવાડાા ગયા બધી ગયા એના પપ્પાને એ છોકરાઓને. વરસાદ આવે એક સાઈડમાં ઉ બી જાજો
હા તો હું કરવાનું.
તો
ના પાડીએ તો કે કે ના પાડે તો જાવ ભગવાન ના ઓલામમાં આપડે ક્યાં ના પાડએ.
ના આવા વરસાદ નો જવાય રાત ન
તો હવે મેં કીધું હું કોકે આમાજવે મારે આમુ‌ દેખતા તો પછે હું કોકે જાઓ
હા તો જવા દેવ બીજું હું
પછી ના હામાં ગાડીઓ લઈને જાવું.
અખ્યા છે અખ્યા
ત જાઓ હા ખાલી જાશો જ કે જમવા બમમાં ન જાતો જમીન બે ત્રણેય બાબ દીકરા જમીન ગયા
હા તો પછી હું કરે.
હમ
હવે પથારી કેયરી ને કચરા પોતા કર્યા મારી મમ્મીઓ વાસન કર્યા.
હા વાસણ તો એટલી વાર હોય ને બે ત્રણ થારીયો હોય. પછી અવારે કરી નાખું.
અમે તો અત્યારનો અત્યારે જ વાસન કરીએ.
બે ત્રણ હોય બે થારીય હોય બસ એક રેવા દો પાછા ઓલા ભૂખ્યા થયા હોય તો પછી મોડે મોડે કાઈશું ઉપરા પપ્પા ને ઈ ત્યાથી આવ્યા હોય ને ભૂખ લાગી હોય તો પાછા ખાવા બેઠી. પેટ ભરને ખાય ની. જીરી જીરી જીરી જીરી થોડું થોડું ખાધા કરે ભૂખ લાગે એમ પછી રેવા દો પછી બે થાળી માટે હુ ધોવા બેઠું દયાની સીરયલ આવેશ
હા
એ દરિયા દયાની સિરિયલ આવે છે, તે જો તમારે ચાલુ છે, ટીવી? અ તમારે ટીવી છે, અયા કે નય? હ હ તમારે એ ટીવી છે, કે નહીં ટીવી ટીવી.
હ. તમે સિરિયલ જોઈ લીધી કે બાકી છે?
સિરિયલ જોવા નકીશ આતો ફોન મા મને કઈ સિરિયલય ન જોવા દીધી
ચાલુ જ રાખવાનું છે. આ દયામાં જોવની હાડીયુ લીઆવયાસ બધી ફાટલી નીકરી તેલમાં.
હ
હા.
હા હ હવારે પાસા દેવા જય ને પપ્પા હવારમાં પા
હા. તબ